હેલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો તમે? તમારા ઘરે બધા સારા છે ને? હ.
હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. એકદમ મજામાં છીએ અને ઘરના પણ બધા જ સારા છે. તમે કેમ છો? તમારી ઘરના અને તમે હાલમાં શું કરી રહ્યા છો?
હા ભાઈ અમારે ઘરે પણ આમ તો બધા સારા છે અને હમણાં તો હું જમીને બેઠો છું. અને તમારા સાથે માટે ફોન કર્યો કે તમે જાણો છો કે ચોમાસાની સિઝન ચાલુ થઇ ગય છે. એટલે હવે તો બધા લોકો એમ લે ચોમાસાના સિઝનમાં ઘણા બધા લોકો બીમાર ખૂબ પડે છે. તેનું મોટું રીઝન છે આ બધું વાતાવરણ ચેન્જ થયા કરે છે. ગમે ત્યારે વરસાદ પડ્યા કરે છે ગમે ત્યારે વધારે વરસાદના કારણે બધું. પછી ગ ગન્નારા નાણાંઓ બધું ભરાઈ જાય છે ને ગામડાઓમાં તમે જાણો છો કે જે પૂર ની બધી સમસ્યા ખુબ વધી જાય છે. અને ગામડાના એવા પૂર એટલે કે નદી ના ખુબ નજીક એવા ઘર હોય તો પછી ઘરમાં પણ પાણી ને એવું બધું ઘુસી જાય છે. પરંતુ ગામડામાં છે ને શેહેર કરતા તો સારું જ એક હસે કારણ કે શેહેરમાં તો તમે જાણો જ છો કે આપડે જે વલસાડ એટલે કે શેહેર છે આપડા નજીક, ત્યાં ઘણા બધા લોકો ના અને મારા જે ફેન ત્યાં રેહ છે તે હાલરમાં હાલરમાં ત્યાં એમના ઘરે પણ પાણી ને એવું બધું ભરાઈ જાય છે ને એ બધી પરિસ્થિતિ મે તો જોવા મળી છે એમ. એટલે ત્યાં છે ને યોગ્ય પાણી નો નિકાલ નથી થતો એમ અને એ લોકો એ કમ્પ્લેન કરવી જોઈએ કે આવો ઘરમાં જો પાણી આવી જાય અને પછી ઘેરેટે પાણીનો નિકાલ કરવો જોઈએ. કારણ કે આવી સિટી માં આવું બધું પાણી ભરાઈ જશે તો પછી આપણે શું કરશું કારણ કે આ સીટી વાળાને પણ આ આટલી બધી તકલીફ પડે છે ચોમાસામાં. પરંતુ આપડે ગામડામાં તો સારું કેવાય છે અને ગામડામાં ઘણા બધા લોકો એમ તો બધા અમ તો પ્રિપેર થઈ જાય છે અને ચોમાસું આવે ત્યારે ચોમાસા નું પાણું પણ ઘણા બધા લોકો સ્ટોર કરે છે. અને એજ કેવું છે કે તમે એટલે કે તમારા ઘરે પણ ઘણા બધા લોકો એવા હશે કે જે ચોમાસાના સિઝનમાં તમે જાણો જ છો કે ઘણા બધા લોકો બીમાર પડે છે. અમારા ઘરમાં પણ હવે અમુક લોકો અને અમુક સદસ્ય હજી બીમાર પડી રહ્યા છે. કારણ કે એ લોકો છે ને બધું બાર નું બો ખાતા છે જેમ કે પાણીપુરી છે ને વડાપાઉ છે. એ લોકો કશે કશે બહાર જાય તો પછી ખાઈને જ આવે, મેં તો એ લોકોન ના જ પડો કે હમ ચોમાસાની સીઝનમાં તમે ની ખાઓ. કારણ કે તમે આવું બધું બહારનું ખાવાથી માંદા પડશો અને અમારે પડ્યા જ છે. એટલે અમને તો મેં એમને સલાહ આપી કે ભાઈ હવે બારનું ખાવાનું છોડી દેઓ પરંતુ ચોમાસું જાય ત્યાં સુધી તમે છો, કારણ કે ચોમાસામાં ઘણું બધું બહારનું કામ હોય છે. પાણીવાળી વસ્તુ કે પછી આ બધું તેલ પણ સારું નહીં, બધું... અને બધું તળેલું ખાશું, તો પછી તમને પણ પેટમાં સારું નહીં થાશે અને એસિડિટી, ડિહાઇડ્રેશન કે પછી અન્ય પ્રકારની તમે બીમારી તમને થવાની જ છે. અને તમે જાણો છો કે હવે તો શરદી છે ઉધરસ છે તાવ અને ખાંસી છે. એવું બધું ખુબ થયા કરે છે ચોમાસાની સિઝનમાં ખૂબ થાય છે, કારણ કે ચોમાસામાં આટલું... બધા લોકો વરસાદમાં ભીંજાય છે, એવું બધું કરે છે અને પછી ઘણા બધા... આ બાળકોને તમે જાણો છો કે બાળકોને... જેને વરસાદના પાણીમાં ભીંજાવું ખૂબ ગમે છે અને એ લોકોને ખૂબ... બહુ મજા આવે છે અને પછી એ લોકો બીમાર થઈ જાય છે. એટલે કે માતા-પિતાએ... એને ધ્યાન આપવું જોઈએ. આપણે ભીંજાવું, પરંતુ બહુ નહીં પણ ના ભીંજાવું જોયે કારણ કે બાળકોને શોખ હોય છે. પરંતુ હવે બાળકોને એ લોકો ઉપર કરવામાં નાના બાળકોને યોગ્ય રીતે સલાહ આપવી જોઈએ કે વરસાદમાં વધારે ભીંજાવું જોઈએ નહીં. અને યોગ્ય એમને શરીરની કાળજી લેવી જોઈએ. અને અમારા ઘરે જો આવી બધી પ્રકારની બીમારીઓ થાય, જેમ કે શરદી, ઉધરસ, તાવ છે અને ખાંસી છે તો અમે આમતો ડૉક્ટર ની અને ઘરે જેમ દાદા-દાદી છે... તેમની સલાહ લઉં છું, અને એ લોકો સારી રીતે ઘરેલું ઉપચાર અમને આવી કોઈ બીમારી થઈ હોય, તો પછી અમે સારા થઈ જઈએ છીએ. પરંતુ કોઈવાર, જો તમે જાણો છો કે ઘરેલું ઉપચાર કરવાથી ની પણ આવે તો પછી... આપણે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કારણ કે તમે પણ જાણો છો કે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કારણ કે અમારા ગામડામાં ઘણા બધા લોકો એવું કરે છે કે, એ લોકોને એવું છે કે... અમે ઘરેલું ઉપચાર કરીશું તો અમને... એટલે અમે સારાં થઈ જઈશું, પરંતુ અમારા એટલે કે, એના લીધે જ અમારા ગામમાં કેસ પણ બન્યો હતો. જ્યારે એટલે કે, એમના જે પુત્ર હતા અને અમારા જે પાડોશી છે, તેમના એક ભાઈના પુત્ર હતા. તેમને અચાનક શરદી અને તાવ ખૂબ વધી ગયો હતો. અને એ લોકોને એવું લાગ્યું એટલે નોર્મલ છે ને, એવું બધું માનીને આપણે ઘરેલું ઉપચાર કરવાથી આવી જશે એવું બધું કર્યું. અને પછી બે દિવસ એમનો ઘરેલું ઉપચારથી ઈલાજ કર્યો, પરંતુ તે સારો થયો નહીં. અને તેમાં ઘરેલું ઉપચાર કર્યા જ કર્યા, એક મહિનો થઈ ગયો. અને એની એકદમ હાલત એકદમ નબળી અને પર્ટિક્યુલરલી ઉપર અને બરાબર ખાતો પણ નથી અને બરાબર પાણી પણ નથી પીતો. તો પણ એમના માતા-પિતા એમનો ઘરેલું ઉપચાર જ કરી રહ્યા હતા. એટલે અમે તો ત્યાં જઈને એમને સલાહ આપી કે, ભાઈ તમે એક મહિના થઈ ગયા છતાં પણ સારા નથી થયો તો પછી તમે ડૉક્ટરને ત્યાં ગિયા બસ. જઈ આવો અને ડૉક્ટરને ચેકઅપ કરાવો, કારણ કે તમે આવું ઘરેલું ઉપચાર કરવાથી આવી જશે એવું માનશો, તો પછી જ્યારે... એટલે કે જ્યારે એમનું મૃત્યુ પણ થઈ જાય એવું પણ હતું એમ. એટલે પછી અમે એમને સમજાવ્યા અને કહ્યું. પછી એ લોકો તેમને ડૉક્ટર પાસે લઈ ગયા, પછી ડૉક્ટરે એમને સલાહ આપી કે, જો ભાઈ તમે મોડા લાવ્યા હોત તો પછી એમનું એટલે કે બચવાની શક્યતા ખૂબ ઓછી રહેશે એમ. પછી તેમને ભાન પડે કે ભાઈ ઘરેલું ઉપચારથી એટલે કે ઉપચારથી એમ તો બધું સારું થઈ જાય, પરંતુ કોઈવાર ની આવે તો આપણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, અને અમારા ઘરમાં પણ એવું અને ડૉક્ટરની સલાહ લીધી છે. અને મહિને મહિને અને અઠવાડિયામાં એટલે કે, મારા દાદા સાથે અમે એટલે કે પુરાન શરીર નો અને અમારા ઘરનું બધા ચેકઅપ કરાવી જ છે, કારણ કે આપે શરીરમાં ચેકઅપ કરો છું. તો એ આપડને ખબર પડશે આપણા શરીર માં શું ખામી છે અને શું આપણને જોએ છે. એવું તો આપણે કરવું જ પડે છે. એટલે આપણેે આવી બધી ચોમાસાના સિઝન માં આપડે પોતાનું શરીર નું યોગ્ય પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. અને ગ જેમ બને તેમ આપણે ચોમાસાના સીઝનમાં બાર ન નીકળવું જોઈએ. અને આપણે જેમ બને તેમ ઘરનું ખાવું જોઈએ કાણ કે બહારનું ખાશો તો પછી મેં તમને કીધું કે આવુ બધું પ્રકારની બીમારી થશે. પેટમાં દુખાવો પછી એસિડિટી, કે પછી અન્ય પ્રકારની કોઈ પણ બીમારી થવાની શક્યતા વધી જ જશે. બાકી ભાઈ તમારા ઘરમાં જો આવુ પ્રકારની બીમારી થાય જેમ કે તમને પણ થયલી જાય કાણ કે ચોમાસા સિઝનમાં ઘણા બધા લોકો તાવ અને શરદી તો થાય જ કરે છે. તો પછી તમારા ઘરમાં જે તમારા જે ઘરના બધા લોકો છે. પછી ઘરેલુ ઉપચાર કરશે કે પછી તમે જે ડોક્ટર ની સલાહ પણ લવ છો?
હા મારી ઘરે જો કોઈ વાર આવો બનાવ બને. તો એમ તો અમે શું કરીએ છે ઘરેલુ ઉપચાર તરફ જઈએ છીએ. કારણ કે અમે જે ગામડા વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં લોકો બધા જ લોકો આમ તો ઘરેલો ઉપચાર ને જ વધુ માને છે. કારણ કે એ સર્વશ્રેષ્ઠ માનાય છે કારણ કે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટું નથી. આપણે જોવા જઈએ તો જે આ દવાખાનમાંથી મેડિકલ માટેથી આપણને જોવા દવા મળે છે. તેના કારણે ઘણી વાર કોઈ સાઈડ ઇફેક્ટ થવાની સંભાવના રહેલી હોય છે. પરંતુ આ ઘરેલુ ઉપચાર શું છે કુદરતી વનસ્પતિઓ જેમ કે આપડે કલમ હોય છે. લીમડો હોય છે. પછી પીપળો હોય છે એ બધું ના પાન, ડાળી અને જે ફૂલ હોય છે. અને જે ખાસ કરીને મૂળ હોય છે તેને વાટીને, સૂડીને એ રીતે કરીને આમ જાત જાત ના આમાં પાણી પછી આ લીંબુ સરવત ઉમેરી એટલે લીંબુનું જે પાણી હોય તે ઉમેરીને એનાથી જે પેસ્ટ જેવું બનાવવામાં આવે છે. તેના કારણે જો આપણને કશે પગમાં કે હાથમાં કોઈ વાગી પડી હોય. ત્યાં લગાવવાથી આપણને તાત્કાલિક એમ તો નહી થોડો ઘણો વાર લાગી શકે છે. પરંતુ સરળતાથી આપણો જે વાાગ્યો તે સારું થઈ જાય છે. એટલે મને લાગે ત્યાં સુધી આપણે આ સરળ ઉપાય છે અને આજ રીતે આપણે જો અ. હવે આયુર્વેદિક તરફ આગળ વધશું તો આપણને સારું પડશે એવું મને લાગે છે. પરંતુ આયુર્વેદિક એ અમુક બાબત માટે સારું કેહેવાય છે જેમ કે તાવ ભરાયો હોય. શરદી હોય કે પછી કઈ હાથમાં થોડું ઘણું વાગ્યું હોય. લોહી નીકળી આવી હોય એ બાબત માટે સારું ગણાય છે. પરંતુ જો તમને કોઈ વ્યક્તિને સુગર હોય કે પછી કેન્સર કે પછી કોઈ મોટી ગંભીર બીમારી થઈ હોય તેવા બાબતોમાં આપણે આવી ભૂલ કરવી ને જોઈએ, ખાસ કરીને કમળો થયો હોય ત્યારે આપણે શું કરવુ જોઈ. કે આજે ડોક્ટરો તેની સલાહ લેવી જોઈએ. કારણ કે એ બધી ગંભીર બીમારીઓ કહેવાય છે. ખાસ કરીને સુગર માં શું હોય છે, સુગર જે વ્યક્તિને થયું હોય તેને એક વખત ત્યાં લાગ્યું તો એની ગમે એટલી આપણે દવા કરીએ પરંતુ એ સારું જ નથી થતું. કારણ કે કે એ વ્યક્તિને સુગર હોય છે એના કારણે એમનું શરીર એટલું બધું સ્ટ્રોંગ રહેતું નથી. અને એમને જેમની સુગર હોય છે. તેમણે મીઠું વસ્તુ એટલે કે પેંડા હોય છે પછી કાજુ કતરી હોય છે. પછી નવી નવી જે ચોકલેટો આવે છે તે બધી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે એવું બધું ખાશે તો એમનામાં સુગર નુ લેવલ વધતું જ હશે. અને એમને ગંભીર બીમારી પણ થવાની સંભાવના રહી હોઈ છે. અને એ લોકોને કશે કઈ વાગ્યો તે ઘણા મહિના નીકળી જાય છે પરંતુ એ વસ્તુ સારી જતી નથી. એટલે એ લોકો એ શું છે કે રેગ્યુલર જે દવા હોય છે તેનું સેવન કરવાના જ હોય છે અને જેમ બ એ કે મીઠાઈઓ થી તો દૂર જ રહેવું જોઈએ. ભલે જેવો તહેવાર હોય તેવો તહેવાર ના દિવસે પણ. લોકો ભલે મીઠાઈ કાતાાય પણ એ વ્યક્તિ એ મીઠાઈ ખાવાનું ટળવી જોઈએ. અને ડોક્ટર ની સલાહ લેવી જોઈએ અને બીજી બધી જે. કરે છે તેના વિશે તો હું તમને પહેલા પણ જણાવ કે આપડે જે આયુર્વેદિક ઉપચાર છે તે ખુબ જ સારો ગણે છે. અને હાલમાં પણ જોવા જઈએ તો કોરોના ખુબ જ મહામારી આવી હતી. અને એ કોરોના માં આપણે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. કે અમે પણ અમે લોકો ગામડા માં રહીએ છીએ. છતાં પણ અમે ઘરની બહાર પણ નીકળી નહી શકતા હતા. કારણ કે અમે શું છે કે અહીયાં પોલીસ વાળા પણ એટલા બધા ડઉટા નાહી હતા. શહેરોમાં શું હોય છે કે લોકો કો કોરોના વાયરસના લથી નહી આજે. પોલીસ વાળા આવતા હતા તેના ડરથી ઘરની બહાર નહી નીકળતા હતા પરંતુ અમાર ત એવું. નહી બનતું અમે છે ને એટલા બધા કોરોના પ્રત્યે જાગૃત હતા. કારણ કે અમને ખબર છે કે જો વાયરસ થશે. તો કોઈની મૃત્યુ જવાની જાનહાની થવાની પણ સંભાવના રહી રહી છે. એટલે અમે ઘરની બહાર જ નહી નીકળતા હતા. અમે અમારે ઘરની આસપાસ બે ત્રણ વાડી સુધી. કોઈને ઘર નહીં આવે થોડા ઘણા અંતરે ઘર હોય છે ગામડામાં તો અમે એ વાડી સુધી જતા હતા. પરંતુ જયારે પણ ઘરને અમે બહાર નીકળીએ પહેલો પગડ ઓળંગીએ એટલે જયારે પછી પાછા ઘરમાં આવશું ત્યારે અમે સેનિટાઈઝ થી આખા સેનિટાઈઝ થઈને જ ઘરમાં આવતા હતા એ રીતે અમે બચતા હતા. એટલે અમારું જે ગામ હતું તેમાં કોઈ પણ આજ સુધી એ કોરોના પોઝિટ કોઈને પણ કોરોના વાયરસ ના રહ હતો. આટલા વર્ષ કે બે કે ત્રણ વર્ષ કોરોના એ રાજ કર્યું ત્યાં સુધી અમારે ત્યાં કોઈને કોરોના વાયરસ નહી થયો. અમારા આખા ગામમાં કારણ કે અમે બધા નિયમો જે. છે નિયમ છે તેનું પાલન ચુસ્તપણે કરતા હતા અને બધા જ વ્યક્તિઓએ કરવું જોઈએ. કારણ કે આ કોરોના જેવી બીમારી આવી ગઈ. અને કોઈ વ્યક્તિને કઈ થઈ ગય તો એના પરિવાર પર ખુબ જ આડઅસર થશે. ખાસ કરીને ઘરના કોઈ પેરેન્ટ્સ ન થઈ ગયું તો એમના બાળકો હોય છે. તેમનું આ જે ભવિષ્ય હોય છે તે જોખમાઈ જાય છે. એટલે જેમ મમ આપડે જે બીમારી હોય છે. તેને હલકામાં નઈ લેવી જોઈએ તેને ગંભીર રીતે જોવું જોઈએ. અને જે સરકાર અને જે લોકો આપણને કહે છે. તે નિયમોનું પાલન કરવું જોઈએ અને ખાસ કરીને કોરોનાના સમયે કેટલાક. લોકોનું ભવિષ્ય એમ પણ બન્યું છે. કે લોકો શું પહેલા વિચારતા હતા કે જીમ ની શું જરૂર છે પછી કસરત કરવાની શું જરૂર છે? પરંતુ જયારે કોરોના આવ્યા ત્યારે બધા વ્યક્તિઓને ખબર પડી ગઈ કારણ કે ત્યારે શું હતું જે જીમને જતા હતા તેમને વધારે શરદી ને ઉઠવા લાગ્યું હતું. કારણ કે એમનું શરીર એટલું બધું સ્ટેબલ નહી હતું કંટ્રોલમાં નહી હતું. એટલે એ લોકો ને ઘણી બધી બીમારીઓ થવા લાગી હતી. એટલે ત્યારે એ લોકોને ખબર પડી એ લોકોને ભાન આવ્યું. કે આપણેે જે કોરોના વાયરસ છે તેના સામે લડવા માટે જેમ જીવની જરૂર પડી. તેમ હવે કોઈ પણ વાયરસ હશે તો તેની સામે આપણે કસરત કરી લ શટે સારું પડશે. કારણ કે કસરત કરવાની તો મજા પણ આવે છે. અને જયારે કઈ થયું ત્યારે જે આપણે દવા ટીકડી એકદમ કડવી ખાવા કરતા તો. આપડે જે કસરત કરીને મહેનત કરી લઈ એટલે સારું કેહેવાય છે એવું મન લાગે છે તમારે શું કેવું એ બાબત ઉપર.
હા ભાઈ એ બાબત ઉપર તો મારે પણ કેવું જ છે કારણ કે મેં પણ એમ તો એક વર્ષ તોવા થવાનો છે ને હું પણ જીમ જાઉં છું કસરત કરું છું. અને ઘણી બધી પ્રકારની ક્રિયા કરો છો ઘર બેઠો કારણ કે આપણેે પોતાનું શરીર નું એકદમ આપડે યોગ્ય ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવી બધી મહામારી અને આ બધા રોગચાળો ફેલાય તો પછી આપણા શરીરને રોગપ શક્તિ આપણામાં વધારે રહી. એટલે આપડે વધારે બંને તેમ આપડે ફળ ફ્રૂટ ઘરનું સા સાડું. શાક આપડે જે આપડે ખાઈએ તે આપણું ઘરનું ખાવું જોઈએ અને બહારનું ખવાનું ટાળવું જોઈએ કારણ બાર માં ખવાનું ઘણું બધૂ પ્રકારને મિલાવાય. કે પછી અન્ય પ્રકારનું મોટું અનુ પેલું કરે છે આપણા શરીર કે આપણા પેલુંના. ખોટું નુકસાન પહોચાડે એના કરતા આપણે ઘરનું ખાઈ. તે આપણા માટે બેસ કહેવાય છે અને મારો તો એજ વિચાર છે કે. આપડે એટલે કસર કરતું રહેવુ જોઈએ યોગા કરતું રહેવ જોઈ તેના કારણે આપણા શરીર માં ખૂબ સારી આવી તંદુરસ્તી બની રહે. સારું ભાઈ મળીયે પાછા હવે તો આવુ બધું પ્રકારની બીમારી તો બધાને થવાની જ છે કારણ કે વાતાવરણ ચેન્જ થયા કરે છે. તેના કારણે બધા. લોકો ન શરીર એટલું બધું પ્રીપેર નથી રહેતું કે એ સમય એ બધો તકી રહે સારો ભાઈ મળીએ પાછા.
હા ચલો મળશો ત્યારે વાત કરીશું.
હા સારું.